કેમ છો બધા મજામાંને?
હ, બસ મજામાં તમને મારો અવાજ આવી રહ્યો છે?
છે.
તો આજે હું તમને વૃક્ષારોપણ વિશે થોડી વાત કરવા માંગુ છું. કે અત્યારે વૃક્ષારોપણ એ આપણી લાઈફમાં ખુબ જરૂરી પાક બની ગયો છે. છે, એ તમે પણ જાણો છો અને હું પણ જાણું છું, અત્યારે વૃક્ષારોપણ કરવું ખુબ જરૂરી છે કારણ કે અત્યારે તમે જોવા જાવ તો ઘણા બધા વૃક્ષો વિલુપ્ત થઈ રહ્યા છે. ક વૃક્ષો જોવા મળતા નથી જો વૃક્ષો જોવા મળતા નથી જેના કારણે વૃક્ષો આપ ઓછા વાીશું તો એ ખુબ નુકસાનકારક છે, આપણને પણ અને આપણા સ્વાસ્થ્ય માટે પણ અને લોકો માટે પણ. કારણ કે આપણને પૂરતી પ્રમાણમાં સ્વચ્છ ઓક્સિજન હોવા મળે જ નહી તો આપણે કઈ રીતે સર્વાઈવ કરીશું હ જો પૂરતા પ્રમાણમાં સ્વચ્છ હવા ન મળે આપણે સર્વાઈવ કરી શકીએ નહીં અને શાંતિ થી પોતાનું ગુજરાણ કરી શકીએ નહીિ. સ્વચ્છ હોવા મળવી એ ખૂબ છે. તમાર શું માનવું છે, આ બાબતે કે સ્વચ્છ ઓક્સિજન મળવું એ કેટલું જરૂરી છે, અને તેમાં વનસ્પતિ નો ખુબ મોટા પ્રમાણમાં ભાગ હોય છે, તમાર શું માનું છે કે મોટા પ્રમાણમાં ભાગ હોય છે, વનસ્પતિ તેનો કે નથી હોતો?
હા, બનાસપઠાન મોડાાપકાનો ભાવ હો છે, આજના બધા આજના યુગમાં બધા જાડવા કાપીને એવું માને છે, કે તેઓ મોટા મોટા ફ્લેટમાં કે બિલ્ડિંગમાં રહેશે અને એસી રાખીને રશે પણ તેવી ઠંડક મળશે પણ એવું નથી. પણ જાડવા રોપવાથી આપણને ઘણા પ્રકાર ન ઓક્સિજન મળે છે. પૃથ્વીનો હા હા ફેફસો કેવાય તો એ જંગલો જ કે કહેવાય છે, અને તેના લીધે જ પૃથ્વી પરી જીવન સૃષ્ટિ તે ખબ જ જરૂરી છે, કે આપણે વૃક્ષ રોપવા જોઈએ અમારા ગામ માં એક ઝાડ કાપે તો એના પાહે સો ઝાડ રોપવાનું અમે દંડ રાખ્યું છે. અને જેના લીધે અમારે જાડવા અહીં કાપે જ નહીં અને ઘણા પ્રકારની અમે વૃક્ષારોપણ કરીએ છીએ, અમે મહિને વને વૃક્ષારોપણ કરે છે, અમારા ગામના ઘણા પ્રકારના ઝાડો હોય છે, અમારા અહીંયા કેરીના ઝાડ સૌથી વધારે છે, એટલે હ તેવું વૃક્ષારોપણને એવું સારું એવું કરવું જોઈએ લીમડો રોપવો જોઈએ અને જેના કારણે ખૂબ સારું રહે છે, કે તેઓ હમ વૃક્ષારોપણ કરવો જો તમારા ગામમાં કેવું છે
મારે અહં પણ એવું છે અત્યારે તમે જાણો છો કે ડેવલોપમેન્ટ ના નામ પર ઘણા બધા વૃક્ષોને કાપી નાખવામાં આવે છે અને તેના પછી તે વૃક્ષો પાછા વાવવામાં આવતા નથી તો હું એવું માનું છું કે જો તમે વૃક્ષ ડેવલપમેન્ટ માટે જો તમે બે વૃક્ષ કાપ ી નાખો તો તેના ઉપરથી તમે ચાર વૃક્ષ વાવો તો તે સારામાં સારું રહેશે ભલે તમે વૃક્ષ વાવો છો પણ તેના સાય તમે તેટલા પાછા વાવો પણ છો તો તે સરખું થઈ જશે અને એ બેલેન્સ રહેશે એક પ્રકૃતિ માટે અને પ્રકૃતિ જો સારી રહેશે તો લોકોનું જીવન પણ સારું રહેશે અને
હું મારી
ચાળા પણ ઓછા ફેલા છે અને તમે જાણો છો ઘણા બધા પક્ષીઓર્ પ્રાણીઓને ઘર નથી મળતું રહેવા માટે તો જો આપણે વૃક્ષો વધારેમાં વધારે વાવીશું તો તેઓ શાંતિથી પોતાનું જીવન પણ ગુજરાન કરી શકશે અને તેઓ અત્યારે તમે જો છો ઘણા બધા પક્ષીઓ વિલુપ્ત થઈ રહ્યા છે જેવા કે મોર એ બધા પક્ષીઓ આપણને જોવા જ નથી મળતા એ બધું વૃક્ષો ની કાપ ને કારણે થાય છે તમે જાણો છો અત્યારની જ વાત કરો થોડા સમય પેલા તો અમારા ગામમાં એક ઝાડ હતું. ત્યાં ઘણા બધા પ્રાણી પક્ષીઓ રહેતા હતા પોપટના તો આખું ઝાડ પોપટથી ભરાય તું હતું પરંતુ તે ઝાડ કાપી નાખવાથી તે બધી પોપટ ની જે બધી તે બધું વિલુપ્ત થઈ ગયું છે અને તે જોવા મળતું નથી તો હું એજ માનું છું કે ધ્યાન રાખવું જોઈએ કે પ્રાણીઓનું ઘર છે અથવા પક્ષીઓનું ઘર છે તો તે ઝાડ કાપવું ન જોઈએ અથવા જે જેટલી જરૂરી હોય તેટલું જ કાપવું જોઈએ આખું ન કાપી નાખવું જોઈએ જેથી કરીને પ્રાણીઓ પ્રાણીઓમાં ભય ના થાય કે અમારું ઘર છીનવાઈ ગયું છે અથવા અમારું ઘર નવાઈ નથી રહ્યું તો તે બાબતે કોઈ સમજવું જોઈએ તમારું શું માનવું છે આ બાબતે.
હા મારે તો એજ માનવું છે કે પ્રા ણીઓને બચાવાર આપણે જાડવાને ન કાપ જંગલ વિસ્તાર ન કાપવો જોઈ અને ઘણા અ ચિત્તાને એવા અને દીપડા ને એવા તે અમારે ત્યાં આવી જાય છે કે જેના લીધે તે અમને ગામડાઓમાં ખુબ જ નહી આવે પણ હવે શહેર ને માં પણ જેના લીધે જંગલો ન કપાવ ન કરવો જોઈએ આપણે થોડા થોડી સુવિધા ના કારણે આપણે વર્ષો પૂર્ના જાડને એવ ન કાપે જે આ આગળવાડી પેઢીને આવવાના તેના હારે પણ આપે વૃક્ષોને રાખવા જોએ તો આપડે વૃક્ષો ના રશો તો આપણે શું કામ કે ઓક્સિજન સારું ના મળશે આપણે હમ જાઝડવા રોપવા જોઈએ અ અમારે ત્યાં એક તળાવ છે ત્યાં નદી કિના ત્યાં તળાવને કિનારે જાત જાતના સોળ રોપિયા છે ફૂલો ના સોળ બાવળા અને અન્ય પ્રકારના સોડો રોપયા બાવળા પણ ઘણી પ્રકારની ઔષધિઓ ઔષધિઓ પણ સારી છે અને તેમાં પીપળો રોપ્યો છે ગડો રોપ્યો છે અને એના લીધે ઓક્સિજન ન પ્રમાણ જાળવાય રહે છે અને ઘેરમાં પણ એક તુલસી નો સોડનેવું રાખવો જોઈએ જેના લીધે એ ઓક્સિજન તેમાં પણ ખુબ જ સારું હોય છે એવું એવું બધું કેવું છે એવું કહે છે.
તમારી વાત એકદમ સાચી છે દરેક ઘરમાં તુલસી ન એક ઝડતો એક છોડતો હોવું જ જોઈ કારણ કે વૃક્ષો ઓક્સિજન આપણને આપે છે તેવા તો તમા સારામાં સાચી પરંતુ જે તુલસી પવિત્ર છે તેટલું કોઈ છોડ પવિત્ર નથી એવું આપણા હિન્દુ ધર્મોમાં માનવામાં આવયું છે. અને આપણે હિન્દુ છીએ તો આપણા બધાના ઘરમાં એક એક તો તુલસી નો છોડ હોવો જ જોઈએ. જે ખૂબ જરૂરી છે આપણા જીવનસાથી માટે તો આપણે હિન્દુ છીએ અને આપણે માનીએ છીએ ભગવાનમાં તો આપણે તુલસી માતા ન એક છોડ તો આપણા ઘરમાં રાખવુ જ જોઈએ અને આપણે એવું નથી કેહેતા કે આપણે ભેદભાવ રાખીએ છીએ બધામાં પરંતુ તો બધા જ લોકો જો છોડ રાખશે એક એક તુલસીનો પોતાના ઘરમાં તો તે તેમના માટે સારામાં સારું છે કારણ કે તમે જાણો છો કે તુલસી ના લીધે ઓક્સિજન ની વધારે મળી રહે છે અને તુલસી ના લીધે જ આપણે હવાને બધું પવિત્ર મળે છે તો બધાએ સમજવું જોઈ કે એક તુલસીને છોડતો પોતાના આંગણામાં અથવા જો તુલસી જરૂરી છે કે નથી?
હા તુલસી ખુબ જ જરૂરી છે. આજુબાજુના વિસ્તારમાં ઘણી બધી તુલસીઓ વાવી છે તેથી ઓક્સિજન નું પ્રમાણ ખુબ જ જળવાય રહે આજુબાજુ પીપળાના ઝાડ લીમડા ના ઝાળ અને તે ખુબ જ ર ગરમીનામાં આપણે જોઈએ તો આ અમારે ત્યાં એક ઝાડ કાપવામાં આવ્યું હતું જેના લીધે ગરમીનું પ્રમાણ પછી ગરમીની સીઝન ખુબ જ વધી ગયું પેલા ખુબ જ ઠંડક લાગતી હતી પણ નાનું એવું ઝાળ હતું તો પણ એટલી ઠંડક લાગતી હતી આપણે હો થી વીસ ઝાડ આજુબાજુ રોપએ તો ઠંડક એટલી રાાગશે એટલે આપણે એસી ની જરૂર પણ ન રહે અને જેના લીધે વૃક્ષારોપણ કરવી ખુબ જ જરૂ છે આપના આજુબાજુના વિસ્તારમાં વૃક્ષ હોવા જોઈએ નહીં તો આપણે ગરમીનું પ્રમાણ ખુબ જ વધી જશે અને જેના કારણે આપણને ખુબ જ મગજમારી પણ પડશે એટલે વૃક્ષારોપણ તો કરવું જ જોઈએ અને આ સ્કૂલમાં પણ અમને એવું જ શીખાતા હતા કે નાના હતા ત્યારે કે વૃક્ષ આપણા જિંદગીનો મોટોમાં મોટો ભાગ છે અને વૃક્ષારોપણ તો કરવું જ જોઈએ જેના અમે નાના હતા ત્યારે સ્કૂલ માંથી વૃક્ષારોપણ કરવા કરવા જતા હતા અને અમને છોડ પણ આપતા હતા એક એક બે સોળ કે તમે પણ ઘેરે જાયને એ સોળ રોપો અને એ એ એના લીધે વૃક્ષ વાવી શકો હતો તમે એક વૃક્ષ વાવવો તે તમને ઓક્સિજન ન પ્રમાણ ખુબ જ વધારે મળશે અને એક વૃક્ષ તો ઘણા બધા વૃક્ષ વાવા જોઈએ જિંદગી માં
તમારી વાત એકદમ સાચી છે વૃક્ષારપણ એ ખુબ જ જરૂર છે વૃક્ષારો પણ કારણ કે જારે અ સ્કૂલમાં ભણતા હતા ત્યારે અમથી વૃક્ષારોપણ માટે કરવા માટે લઈ જતા હતા ત્યાં અમારા અમારા
અમારા અહિયાંના નેતા છે તેઓ આવ્યા હતા અને તેઓએ પણ અમારી સાથે વૃક્ષારોપણ કર્યું હતું તેઓ પણ વૃક્ષારોપણમાં જ બિલીવ કરે છે અને જો વૃક્ષારોપણ વધુમાં તો સરકાર પણ જાણે જ છે કે તેનું આપણને ખુબ સારું ફળ મળશે પરંતુ અત્યારે જો ઘણા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ અને ઘણા લોકો એવું માને છે કે ડેવલપમેન્ટ એ ખુબ જરૂરી પરંતુ ડેવલપમેન્ટ જ જરૂરી નથી તેના સાથે આપણે નેચરલ નેચરને પણ જેટલું ચાલીશું તે આપણા માટે ખુબ જરૂરી છે આપણે નેચર ને જોડે લઈને ચાલવું જોઈએ આપણે વિચારવું જોઈએ કે આપણા માટે પર્યાવરણ કેટલું જરૂરી છે અને શું જરૂરી છે તો સમય શું માનો છો કે કેટલું જરૂરી છે અને શા માટે જરૂરી છે તે આપણે પણ જાણો છું તમે પણ જાણો છો તો આપણે જેટલા વધારે ગુસ્સો વાવીશું અને જેટલી ઔષધિઓના વૃક્ષો આવીશું તેટલ આપણને સારું છે આપણે જે કૃત્રિમ દવાઓ આપ શરીર માં ખુબ નુકસાન કરે છે એ તમે પણ જાણો છો તો આપણે જે આગળની થ ના જાડવા છે તેમાં આપણે બિલીવ કરવું જોઈએ અને તે વાવવા જોઈએ વધુ માં વધુ ઔષધિ ના જ હોય જેથી કરીને આપણને ફાયદો થાય અને આપણા શરીર ને પણ ફાયદો થાય સધ જળો જેમ કે તમે જાણો છો ખાંસી માટે અડુસો ખુબ જરૂરી છે તો આપણે અરડુસોો છોડ જોએ જેથી કરીને આપણે અરડુસા અરડુસાની દવા બનાવીને ઉકાળો બનાવીને આપણે પી લઈએ તો આપણી ખાંસી સારી થઈ જતી જેથી કરીને આપણે લિક્વિડ વાળી દવાઓ ના પીવી પડશે અને જેથી કરીને આપણે જે બહારના દેશમાંથી દવા એક્સપોર્ટ કરીએ ઇમ્પોર્ટ કરીએ છીએ આપણે જે ઇમ્પોર્ટ કરીએ જેના લીધે આપને ઇમ્પોર્ટ નો ખર્ચો ખુબ વધારે માત્રામાં પડાય છે અને જેના લીધે આપણે ઈન્ડિયન કરન્સી ન પણ ખુબ વધારે માત્રામાં ખર્ચ થાય છે તો આપણે સમજવું જોઈએ જેથી કરીને ઔષધિઓના સો બાવીસ તો આપડે આ બધું ઇમ્પોર્ટ ના કરવું પડે અને આપણે આપણા દસમાં આપણા ગામોમાં જ આપણને દવાઓ મળી રહે તમે અત્યના જાણો ગામોમાં ઘણી બધી એવી ઔષધિઓ છે જે આપણને ખુબ ફાયદેકારક થાય છે જેમકે તમે જોશો અત્યારે પુદીનાઓ છે અને એવું બધું ગામડાઓમાં થાય છે જે ખુબ અસરકારક અને ખુબ સારું કહેવાય છે અને તમે જાણો જ છો અત્યારે પણ એવું વાત આવ્યું કે ગિરનાર પર એક એવી ઔષધિ છે જે તમે ખાઈ લો તો તમને એક વર્ષ સુધી ભૂખવા ના લાગે તો તે બધી વાત સાચી છે તો આપણે જાણીએ છીએ કે ઓથો પર જ આપણું જીવન ચાલે છે અને તે પણ એક વૃક્ષારોપણમાં જ આવે છે તો આપણે જેમ ઔષધિ વધારે વાવીશું તેમ આપણને સારું રહે તો વિિકચારો પણ એ આપણે લાઈફ માટે કેટલો મોટો પાઠ છે એ તમે પણ સમજ્યા હશો ને હું પણ સમજ્યો છું ચાલો તો આપડે સારું પણ વિચ આગળ વાત કરીશું